હલો
જઃ
હા અવાજ આવે છે મારો
આવે છે આવે છે બોલો
કેમ છો મજામાં
એકદમ મજામાં તમે કેવ મજા
બસ મજામાં તો ચાલો ને આજે આપણે સ્વિઝરલેન્ડમાં મુસાફરી વિશે વાત કરીએ આપડે ખુબ સુંદર વિષય છે
એકદમ એકદમ અને એ ખુબ જ રાસપ્રદ વિષય છે એ
બિલકુલ અને સ્વઝરલેન્ડ તો યુરોપ ન એક સુંદર આમ દેશ છે
એકદમ એકદમ સાચી વાત છે ને એ અને તેના પહાડો નદીઓ મેં સારાવાર માટે બઉ જાણીતું છે
અને આમ કેહેવાય છે કે ઘણા લોકો દર વર્ષે ત્યાં ફરવા પણ જાય છે હા તમે ગયા છો કદી
એકદમ એકદમ ના હ નથી ગયો પણ ત્યાંનું વાતાવરણ મોટા ભે શાંત અને સ્વચ્છ હોવ છે
ઓહો આ તો ખુબ સુંદર વાત છે ને અને સ્વઝરલેન્ડમાં તો છે ને ઘણા મોટા પર્વતો પણ આવેલા છે હો મે એટલું મને એટલું તો ખબર છે આપડે
હા તમને સાચું ખબર છે અને ત્યાં બરફથી ઢંકાયેલા પહાડો પણ ખુબ જોવાનાા હોય છે
બિલકુલ બિલકુલ બિલકુલ કુલ અને ત્યાંના તો દ્રશ્યો છે ને લોકોને આકર્ષિત કરે છે હ
સાચુ એ બહબ જ આકર્ષિત કરતા હોય છે ત્યાંના રા રાખડી જેટલો સુંદર અને મેીલાપ ત્યાં જોવા મળે છે
અને ત્યાંની તો નદીઓની તો શું આપડે વાત કરીએ એટલી મસ્ત નદીઓ હોય છે ને કે જેની વાત જ અલગ એકદમ ચોખ્ખી બરફ બરફ ના પાણી જેવી તો નદીઓ હોય છે.
હ હ શું વાત કરો છો તમે? અને સરોવરોનું પાણી પણ ઘણું ચોખ્ખું છે એવું મને એટલે સાંભળવા મળ્યું છે.
કુલ તમારી સાચી વાત છે ને ત્યાંના તો ઘણા લોકો છે ને હોળીમાં તો આમ ફરવાનો આનંદ લે છે ત્યાં એટલી બધી સારી નદીઓ છે ને તો ત્યાં છે ને હોળીઓ આવે. જેમાં બેસીને આપણેે તરાય અને બધું જ કરય.
ઓહ નિશ્ચી વાતજ અને તમે ત્યાં એવું બી સાંભળ્યું છે એ લોકો કિનારે બેસીને દ્રશ્યો પણ બહુ નિહાળતા હોય છે.
બિલકુલ સાચી વાત છે અને સ્વઝરલેન્ડમાં તો રેલવે વ્યવસ્થા પણ આ ઉત્તમ છે.
ખરેખ ઘર અને ત્યાં તમે જવઓ એ ટ્રેન સમય પર ચાલવા માટે જણાતી બદલે.
હા બિલકુલ અને ટ્રેનમાંથી તો છે ને પહાડો એટલા સુંદર લાગે છે ને અને વિવિધ પ્રકારની આપણને બધું જોવા મળે છે ત્યાં.
એકદમ એકદમ ને ત્યાં તમે જુઓ કે યાત્રા યાદગાર બની જાય છે આપણેે ત્યાં જઈએ ને.
બિલકુલ. ત્યાંના તો રસ્તા પણ એટલા સાફ અને વ્યવસ્થિત હોય છે ને.
એક્દમદમ સાચ વાચ તમામલીનેરે પાકિસ્તાને એકદમ મુસાફરી કરવી પ્રસર પાડે છે એકદમ.
બ બલકુલ અને ત્યાંના તો શહેરો પણ આમ ઘણા સુંદર હોય છે હ.
એકદમ સાચી વાત છે ને ધ્યા ના જોઓ કે દરેક શહેરને પોતાની પ્રોડક્ટ હોયતી
ત્યાંના ઘરો પણ એટલા સુંદર મ રચવામાં આવેલા હોય છે ને. અને લાકડાથી બનવા બનેલા હોય છે અમુક ઘરો. અને તેની ડિઝાઇન તમે જોઈને જ એક કલાકારીને તમે નિહાળો કે આટલા સુંદર કેમ ના હોય શકે આ ઘર એટલા મસ્ત ઘર હોય છે ને એમને તો ઉબજ એનું જાણ્યું આમ જાણ છે મને તો.
એકદમ એકદમ સાચી વાત છે તમારી અને ત્યાં રંગબેરંગી મકનો અને દ્રશ્યને વધુ આમ સુંદર એકદમ બનાવી દે છે.
હા અને મેન વાત તો તમને કેવાની જ રહી કે કે ત્યાં ના છે ને બગીચા એટલા મોજતમ ફૂલોથી સજાયેલા હોય છે ને. કે તમે એ જોઈને તમને આનંદ અને સુંદર લાગે ને કે તમે ત્યાં જ ના ત્યાં જ તમે સુઈ જાવ એવું તમને ઈચ્છા થઈ જાય હ. મેં તો બહુ બધી ચોપડીઓમાં એવું બધું વાંચ્યું છે હ.
ઓહ અને ત્યાં તો વિવિધ રંગોના ફૂલો બગીચા આકર્ષિત બનાવી દે છે એવું સાંભળ્યું છે હ.
હા એ તમારી બિલકુલ સાચી વાત. એટલે તો કહેવાય છે. કે વૃક્ષો અને હરિયાળી મનને શાંતિ આપે છે.
બિલકુલ બિલકુલ સાચી વાત છે. ને ઘણા લોકો પા પ્રાકૃતિ નો આનંદ બનાવવા પણ બહાર નીકળતા હોય છે.
બિલકુલ, અને ત્યાંની તો હવાની શું વાત જ કરીએ કેટલી તા તાજી અને સ્વચ્છ હોય છે ને
ઓહો ભને ત્યાંમ વાત કરીએે કે ત્યાં એ કારણે, મુસાફરો એકદમ અનુભવ સરસ બનાલે છે.
હા એ તો છે. અને સ્વીઝરલેન્ડ મા ઘણા ઉલપાણા હોય છે.
બિલકુલ અને ત્યાં તમે જોવ કે કેટલાક ફૂલ બહુ જૂના અને ઐતિહાસિક હોય છે.
હા અને ત્યાંના તો છે ને ગામડા પણ છે ને ખૂબ જ આમ સુંદર હોય છે. અને અનોખા હોય છે.
એકદ અને તયાના જોવો કે નાના ગામડામાં એકદમ શાંતિનો માહોલમ એકદમ જોવા મળે આપડને ત્યાં
પહાડો વચ્ચે વસેલા ગામડા જોવામાં અલગ જ લાગે છે. મેં તમને જેમ કીધું ને આગળ આમ.
તો મને ત્યાં કુદરતી સૌંદર્ય દરેક તરફ જોવા મળતું હોય છે. દરેક તરફ એકદમ કુદરતી એકદમ આકર્ષિત કરી દીધું
બિલકુલ સાચી વાત. પણ ત્યાંનું છે ને, વીએ એકજ પ્રોબ્લેમ છે કે ત્યાં હા છે ને શિયાળામાં છે ને એટલો બધો બરફ પડે છે. ને તેની વાત જ અલગ હોય છેને તેના માટે છે ને. ખુબ જ ગરમ કપડા આપડે લેવા પડે જો ત્યાં આપડે જઈએ ને તો. કારણ કે એટલું ઠંડુ વાતાવરણ હોય છે. અને એટલો બધો બરફ પડતો હોય છે ને ત્યાં એટલે આપડે છે ને ગરમ કપડાં તો લઈ જ જવા પડે. જો જવાનું થાય તો
બિલકુલ એ સાચી વાત છે. ગરમ કપડાં તો જોઈએજ. પણ ત્યાંના બરફ ની એકમ ખાસિયત બી છે. કે બરફ થી ઢંકાયેલી જમી ખૂબજ સુંદર લાગે છે. જોવાનું.
એ વાત તો છે. અને ઉનાળા માં તો હરિયાલી છે ને, તેના કારણે વધી જાય જાય છે.
બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને આ ઋતુ માં આપણે જોઈએ કે દરિયાનો માહોલ મરમઓ હોય છે એ
સફારી ધોરણ છે ને. ઘણી નવી જગ્યાઓ આપણને જોવા પે મળે છે. એટલે એક વાર તો એક વાર જીવનમાં સ્વિઝરલેન્ડ તો જવું જ જોઈએ. અને ત્યાં ફરવું જ જોઈએ. અને ત્યાં જૂનું અને એમના ચાલતા જૂના પરંપરા બધું જ આપણે જોવું જોઈએ. ત્યાંના ગામડા પણ આપણેે નિહાળવા જોઈએ. કે કેવી રીતે બને છે. તેના લાકડાના ઘર પણ એટલા જ સુંદર હોય છે. એટલું બધું છે ને કે જેની વાત જ કઈ અલગ હોય છે. મારે તો ત્યાં જવાની ખુબ જ ઈચ્છા છે શું તમારી ઈચ્છા છે ત્યાં જવાની?
ના કાર્યક ત્યાં જવાની ખુબ જ ઈચ્છાજનો બને વિચારે છે કે થોડા સમયમાં ત્યાં જઈશું બી અને ત્યાં જોઈએ કે દરેક જગ્યાની પોતાની એક અલગ ખાસિયત બી છે એ બહ સરસ વાત છેઠી જ.
ત્યાં છે ને કેટલાક જૂના સ્થળો પર તો છે ને કિલ્લા પણ જોવા મળે છે. બે હજાર આમ કેવાય ને કે ચૌદસો ને ઓગણીસો ના જૂના કિલ્લાઓ પણ જોવા મળે છે હ.
ઓહો બુને ત્યાં તમે એવું બી કહી શકો કે ઐતિહાસ હિમારતો લોકોલ ન ધ્યાન બહુ ખેંચ છેને.
બિલકુલ અને ત્યાંના તો સંગ્રહાલય પણ પ્રસિદ્ધ છે હ.
એકદમ સાચી વાત છે ને ત્યાંનો ઇતિહાસ અને સંસ્કૃતિ વિશે માહિતી બહુ મળે છે આપણને આ છા બરું મલે છે.
મુસાફરીથી છે ને ઘણું શીખવા પણ મળે છે.
બિલકુલ બિલકુલ અને ત્યાં નવા દેશ વિશે સમજણ પણ આપણને બહ વધતી હોય છે મુસાફરીને લીધે
મ તમે કેવી રીતે સ્વિઝરલેન્ડ જાઓ તમારે જવાનું થયું એક વાર તમારા જીવનમાં? તો તમે કેવી રીતે જાવ, તને થોડું જણાવશો?
બિલકુલ બિલકુલ અને હા પણ વિમાન જ તે જઈ શકે અને તે ઉપર સારી જગ્યા છે. આપડે એક વાર તો પરિવાર કે દોસ્તા સાથે જોવું જોઈએ.
બિલકુલ સાચી વાત છે, કારણ કે છે ને એ જગ્યા જેટલી સારી છે છે ને કે ત્યાં એક વાર તો જવું જ જોઈએ અને એટલી બધી તેની વાતો સાંભળી છે ને. અને આજે તમારી જોડે પણ આ વિષય પર વાત કરીને છે ને મને ખુબ જ આમ જાણવા મળ્યું કે આમ કેટલું બધું છે, આપડે ચોક્કસ છે ને આપણે ફરીથી વિષય કે બીજા વિષય પર વાત કરીશું હા.
ચાલો જરૂર આપણે આગળ વિષય પર બીજા વાત કરીશું.
હા.